હલો હા મિત્ર મારો અવાજ તમને આવી રહ્યો છે
હા મિત્ર આવી રહ્યો છે
શું તમે મને થોડો સમય આપી શકશો
હા મિત્રભય હું ઠક છું
મિત આજે આપણે સમય વ્યવસ્થાપન અંગે વાતો કરીશું સમય વ્યવસ્થા પણન એટલે સમય ન યોગ્ય આયોજન કરીને તેનો અસરકારક ઉપયોગ કરવો સમય જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે એક વાર પસાર થયેલો સમય પાછો આવતો નથી તેથી સમય યોગ્ય સંચાલન વ્યક્તિ સફળતા શિસ્ અને આત્મવિશ્વાસ તરફ દોરી જાય છે સમાજ વ્યવસ્થાપન માટે સૌ પ્ર્રથમ પોતાના કાર્ય ન આયોજન કરવું જોઈએ દિવસની શરૂઆતમાં કરવાના કાર્યોને યાદી બનાવવી મહત્વના કામને પ્રથમ સ્થાન આપવું જોઈએ દરેક કાર્ય માટે યોગ્ય સમય નક્કી કરવાથી સમયનો બગાડો છો થાય છે આળસ ટાારતો બિનજરૂરી મોબાઈલ અથવા સોશલ મીડિયાનો મોટ ઉપયોગ સમયનો ભી એ કરે છે તેથી આયવેટીવ પર નિયંત્રણ રાખવું જરૂરી છે સમયસર કામ પૂર્ણ કરવાની ટેવ જીવનમાં શિસ્ત લાવે છે અને તણાવ પણ ઘતાડે છે વિદ્યાર્થીઓ માટે સમય વ્યવસ્થા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે નિયમિત અભ્યાસ રમત ગમત આરામ અને અન્ય પ્રવૃત્તિઓ માટે સમયનું યોગ્ય આયોજન કરવાથી ગધી સર્વાંગી વિકાસ થાય છે પરીક્ષાનો સમય ગભરાટોઠ રહે છે ને સારા પરિણામો પણ આવે છે સમયને સાચવવું એ માનવ માટે ખૂબ જરૂરી છે મિલક કે અન્ય વસ્તુઓ ગુમાવીને ફરી મેળવી શકાય છે પરંતુ એક વાર પસાર થયેલો સમય ક્યારે પાછો આવતો નથી તેથી સમયનું યોગ્ય આયોજન અને તેનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો એ જ સમયમાં વ્યવસ્થાપન કહેવામાં આવે છે સમયનું મૂલ્ય સમજનાર વ્યક્તિ જીવનમાં સફળતા સુખ અને પ્રગતિ પ્રાપ્ત કરે છે આજના ઝડપી યુગમાં દરેક વ્યક્તિ પાસે દિવસના માત્ર ચોવીસ કલાક જ હોય છે સફળ અને અસફળ વ્યક્તિ વચ્ચેનો મુખ્ય તફાવત સમય ના ઉપયોગમાં જ રહેલો છે જે વ્યક્તિ પોતાના કાર્ય ન યોગ્ય આયોજન કરે છે પ્રાથમિકતા નક્કી કરે છે અને સમયસર કામ પૂર્ણ કરે છે તે પોતાના લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકે છે સમય વ્યવસ્થાપ માટે સૌ પ્રથમ દિવસની યોજના બનાવીવી સવારે ઉઠીને અથવા અગઉની રાતે કરવાના કાર્યોની યાદી તૈયાર કરી રાખવી જોઈએ મહત્વના અને તાત્કાલિક કામોને પ્રથમ સ્થાન આપવું જોઈએ દરેક કાર્ય માટે ચોક્કસ સમય નક્કી કરવો જોઈએ તે મુજબ કાર્યકરોથી સમયનો બગા અટકે છે અને કાર્યક્ષમતા વધે છે વિદ્યાર્થીઓ માટે સમય વ્યવસ્થા પણ અત્યંત જરૂરી છે નયમિત અભ્યાસ પંદરાવતન રમત ગમત વાંચ નારાણ અને પરિવાર માટે સમય ફાળવવાથી જીવનમાં સંતુલન જળવાઈ રહે છે પરીક્ષા ના સમયે ગભરાટ ઓછો રહે અને સારા પરિણામ પણ આવે છે સમયસર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે છે સમય ના સૌથી મોટો દુશ્મન આળત છે બિનજરૂરી મોબાઈલ ટટેલિવિઝન સોશલ મીડિયા વધુ ઉપયોગ આવા વ્યવસાય કિંમતી સમયનો વ્યય કરે છે હ તેથી આત્મશિષ નિયમિતતા અને સમય પાલન ટેવ વિકસાવવી જરૂરી છે આજનો કામકાાલ રાખવું એ સમય વ્યવસ્થા સૌથી મહત્વપૂર્ણ નિયમ છે સમય ન યોગ્ય આયોજન માત્ર અભ્યાસ કે નોકરી માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય પરિવાર સમાજ અને વ્યક્તિગત વિકાસ માટે પણ જરૂરી છે નિયમિત કસર પૂરતી ઊંઘ સારો આહાર અને માનસિક શાંતિ પણ સમય ફાળવવું જોઈએ સારું સમય પત્રક વ્યક્તિના તણાવ મુુખ રાખે છે અને ખુશ રાખે છે વિશ્વના મોટા ભાગના લોકો સમય ન મહત્વ સમજે છે તેવા દરેક ક્ષણ નો સદુપયોગ કરે છે લક્ષ્ય નક્કી કરે છે અને સમયસ કાર્ય પૂર્ણ કરે છે તેથી તેઓ જીવનમાં સતત સફળતા પ્રાપ્ત કરે છે અને બીજાઓ માટે પ્રેરણાદાયક બને છે તો મિત્ર તમે પણ સમય ના સદઉપયોગ માટે થોડુંક સમજાવશો
હા મિતિત્ર સમયે તમે કીધી હતી તો કે સમય જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે એક વાર પ થયેલો સમય ક્યારે પાસે આવતોું નથી તેથી સમયનો યોગ્ય ઉપયોગ કરવો એ દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે જે વ્યક્તિ સમય ન યોગ્ય આયોજન કરે છે તે પોતાના જીવનમાં વધુ સફળતા પ્રાપ્ત કરે છે આ વાત તમે સાચી કેથી અને સમય વ્યવસ્થા એટલે પોતાના સમયની યોગ્ય આયોજન કરીને દરેક કાર્ય યોગ યો સમયે અનેયોગ્ય ર યોગ્ય રીતે પૂર્ણ કરવાની કળા સમય નું આયોજન કરવાથી કામ સરળ બને છે અને તણાવ ઓછો થાય છે અને જીવનમાં શિસ્તતા પણ આવે છે અને ખાસ કરીને જોવા જઈએ તો સમય વિદ્યાર્થીઓ માટે સમય વ્યવથા પણ ખુબ જ મહત્વનું છે ત્યારથી રોજ ન સમય પત્રક બનાવે અને નિયમિત અભ્યાસ કરે સમયસર હોમવર્ક પૂર્ણ કરે અને મોબાઈલ તથા સોશિયલ મીડિયા નો મર્યાદિત ઉપયોગ કરે તો તે પરીક્ષામાં સારી પરિણામ મેળવી શકે છે. અને નોકરી કરતા લોકો માટે પણ સમય નું આયોજન ખૂબ જ જરૂરી છે.
હ
સમયસર ઓફિસ પહોંચ કાર્યની પ્રાથમિકતા આપવી અને સમયસર જવાબદારીઓ પૂર્ણ કરવી એ સફળતાની ચાવી છે. અને ગૃહાણીઓ પણ સમય નું આયોજન કરીને ઘરકામ અને પરિવારની જવાબદારીઓ સારી રીતે નિભાવી શકી છે. અને એમ જોવા જઈએ તો સમય વ્યવસ્થાના કેટલાક ફાયદા પણ છે. જેમાં દરેક કામ સમય પૂર્ણ થાય છે. પછી જીવનમાં શિસ્ત અને નિયમિતતા આવે તણાવ અને ચિંતા ઘ અભ્યાસ અને નોકરીમાં સફળતા મળે આત્મવિશ્વાસ વધે આરામ કસરત અને પરિવાર માટે પણ સમય મળે તો આપણે એમાં જવા જઈએ તો ખુબ જ એટલે સમય આપણી રીતે જો આયોજન કરીએ અને એનો યોગ્ય ઉપયોગ કરીએ તે ખુબ જ મહત્વનો પણ છે. અને જે સમય ન સદ ઉપયોગ ન કરીએ તો એ કેવી સમય નો સદુપયોગ કેવી રીતે કરવો કે આપણે સમય કે કેવી રીતે બચાવી શકીએ તો દરરોજ નો સમય પત્રકત્રક બનાવાના મહત્વના કામને પૂર્ણ કરવું સમય નો બગાડ કરતી કેવો છોડવી મોબાઈલ અને સોશિયલ મીડિયા નો મર્યાદિત ઉપયોગ કરવો દરેક કાર્ય માટે ચોક્કસ સમય નક્કી કરવો નિયમિત ારામ અને પરતી ંઘ આ ઘણા બધા સમય આપણે જે છે. સમય ન સદપગ કેવી રીતે કર એના માટે છે. અને સમયનોો દુરુપયોગ એ છે. કે
હા
તાળ ટુવાળ આ બધુ મોબાઈલ નો ઉપયોગ બિનજરૂરી વાતોમાં સમય બગાડ અને આયોજન વગર કામ કરવું એ સમયનો દુરુપયોગ છે. આવી તેઓ સફળતાના માર્ગમાં અવરોધ છે. તો ખાસ કરીને આપણે એવા ધ્યાન નાખવું જોઈએ અને સમય અને ભરતી કોઈની રાહ જોતી નથી આથી સમય નું સન્માન કરો અને સમય નો દુરપયોગ કરો સમય નો સદઉપયોગ કરો અને જીવનની સક્ષ બનાવો અને આમ જોવા જઈએ તો ખાસ કરીને આ સમય વિદ્યાર્થીઓને જીવન માટે ખુબ જ મહત્વના છે. કારણ કે વિદ્યાર્થીઓના જીવનોમાં જે પરીક્ષાઓ અને એવા સમય આવતા હોય છે. તો એના માટે વિદ્યાર્થીઓ ખાસ ટાઈમ ટેબલ બનાવું જોઈએ અને એ એ ટાઈમ ટેબલ નો ચોક્કસપણે ટાઈમ નો ઉપયોગ કરવાો જોઈએ એના માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એનાથી અને બીજું એક જે નોકરી કરતા જે લોકો છે એ લોકો માટે પણ ટાઈમ ખુબ જ જરૂરી છે. તો જ જ્યારે પણ આપણે ટાઈમને યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો એ આપણા માટે સફળતા નો એક માર્ગ બની શકે છે, તો તમે શું કહેશો મિત્રો
મિત્ર તમારા કહ્યા પ્રમાણે સમયના ઘણા બધા ફાયદા છે, કાર્યક્ષમતા પણ વધે છે, સફળતા પ્રાપ્ત થાય છે તણામ ઓછો થાય છે, આત્મવસ આત્મવિશ્વાસ પણ વધે છે, શિસ્ત અને નિયમિતતા એ પણ આવે છે, સ્વાસ્થ્ય પણ આપણું સારું રહે છે, અને પરિવાર અને સમાજમાં સમાજ માટે પણ આપણને સમય મળી રહે છે, જો આપણે સમયને સારી રીતે યોગ્ય કામમાં લગાવશું તો આપણા નિર્ણય લેવાની ક્ષમતા પણ વધશે, આપણે આપણા જીવનના સમય નું આયોજન કરીને જીવન જીવવાથી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં સરળતા રહે છે, જીવન સંતુલિત અને સુખમય રહે છે, આપણે સમયને જો યોગ્ય રીતે વ્યવસ્થા પણ કરીશું, તો આપણને આપણા ધાર બધા લક્ષો સારી રીતે અને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આપણે યોગ્ય યોગ્ય સમયથી વધુ ગુણવ ગુણવત્તા કાર્ય પૂર્ણ કરી શકાય છે આપણે સમયને એવી રીતે વ્યવસ્થા પણ કરવી જોઈએ, કે જેથી આપણે નવા કૌશલ્ય શીખી શકીએ, નવાં નવાં કાર્યો શીખી શીકીએ અને આપણને જો નિષ્ફળતા અંગે આ ડર હોય છે તે પણ દૂર થાય છે, સમય ન એવી રીતે વ્યવસ્થા પણ કરવું, કે આપણ આ કેટલો લાભ ઉઠાય છે, નેતૃત્વના ગુણ વિકસાવ એ છે અને સારી પ્રતિષ્ઠા પણ મળે છે સમયને એવી રીતે વ્યવસ્થા પણ કરે કે જીવનમાં સંતોષ અને આનંદ પણ મળી રહે છે, સમયને આપણે યોગ્ય રીતે વ્યવસ્થા પણન કરીશું તો સંકટનો સામનો કરવાની ક્ષમતા પણ વધે છે, યોગ્ય આયોજન ના કારણે જે અચાનક કોઈ પરિસ્થિતિ આવે પડે તો એના સામના આપણે કરી શકીએ છીએ, વ્યક્તિત્વનો વિકાસ થાય છે, સમય જીવનની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, સમયનું યોગ્ય આયોજન અને સદુપયોગ વ્યક્તિને સફળતા પ્રગતિ સુખ સારો સ્વસ્થ થઈ અને સમાજમાં માન સન્માન અપાવે છે, તેથી દરેક વ્યક્તિ સમય નુ મહત્વ સમજીને દરેક ક્ષણ શ શ્રેષ્ઠ ઉપયોગ કરવાની ટેવ કેળવવી જોઈએ, તો મિત્રો તમારો કઈ વાત જણાવવી હોય સમય વિશે
હા, મિત્ર હું તો ખાલી એટલું જ કહીશ કે આપણા વડીલો એ કહ્યું હતું કે આજનું કામ એ કાલ પર સડવું નહી તો બસ એટલું જ કહેવા માંગુ.
મિત્રો તમારો આટલો સમય આપવા બદલ આભાર.
તમારો પણ આભાર.